જેમ કરીને તમે મને વાત કરી શકી્યા કે જેમ કે હું તમને વાત કરી શકું જેમ કે એક ગિરનાર ગિરનાર એક આપણો અદભુત નજારો જોવા મળે છે જેની અંદર આપડે ઘણા બધા ફરવા જઈએ ત્યારે તેમાં એક બધું આખું સૂત્ર એમ અલગ આવતું હોય છે જેમ કે એક ભીખો પીંડો ત્યાં ભણવામાં આવે છે ભીખો પીંડો એવો ભણવામાં આવે છે. જ હેલો સરણ ભાઈ મારો અવાજ આવી રહ્યો છે જેમ કે એવો પીખો પીંડો ભીખો ભીંડો ત્યાં ભણવામાં આવે છે કે એક ગિરનારો એવો મોટો હોય છે કે જેથી કરીને
હાત્યારે ત્યાં નકલીખ છું
હ એવું ત્યાં કહેવામાં આવે છે જેમ કે અલગ અલગ રીતે આપણે પૂરું પ્રમાણે આપડણે આવતું હોય છે. જેમ કે આપડે અલગ સ્ટેડિયમ ફરવા જઈએ તો. આપડા બેકગ્રાઉન્ડ ફોટા બીજા પાડવા હોઈ ઇન્સ્ટાગ્રામમાં લોગઈન કરવા હોઈએ તો પણ આપણે લોગ ઇન કરી શકતા હોય છે જેમ અલગ અલગ રીતે આપણે
સાચી વાત
અને એમાં એવું પરમાણ પડતું હોય છે જેમ કરીને આપણેે આખી ફિલ્યા મૂકી દઈએ છીએ એટલે આપણે જો કદાક આપડે ભૂલ થી ત્યાં જઈએ ને તો આપડે એવા તો ઉકનવાયાત હોઈ કે યયત પટી પાસે આવે એવું જ મન તો લાગે છે જે જેથી કરીને આપણે બેનું જીવન જ આખું સૂત્રાય આખું સૂત્ર બની ગયશે. સુૂત્ર કૂત્ર કુત્ર. ચ થઈ ગયું છે કે જેથી કરીને બળને ભસમાં થઈને પાસા આવે. એવું ત્યાં તાપ પડે છે એવ તાપ પડે છે એવું. સ્વર્ગ વાળું વાતાવરણ છેન પ્રહાદ વાળું વાતાવરણ ઝન. એમ કરીને આપણે ત્યાં એક ગોળ પમમર પભરડી મારી શકીએ જેમ કે અલગ અલગ આપણે. લીપમાં બેહવું હોય તો બેહાય પછી જે ઉડન ખાટામાં બેવું હોય તો બે હાય પાછી જેમ કે, એક ત્યાં કંપામાં બે હોય તો બે હાય એમ ત્રણ વસ્તુ ત્યાં ગોઠવામાં આવી છે. જેથી કરીને એક પાછી જૂની સીડીઓ નવી સીડીઓ પાસે એ આવેલી છે. જૂની સીડીએ જતો ખુબ મજા આવતી હોય છે ત્યાં એટલી ગરજી નથી હોતી. અને એવું પરમાણ સૂત્ર તો એવું બધું ઉ મારવામાં આવ્યું છે જેથી કરીને હું તમને શું વાત જેમ કે તમે મને જેવું કીધું એમ કરીને એક કેક જઈને કેક થઈ જોઈએ હે.
એટલે જ તમે વાત કરી કે કેક કેક ભાવ એ તમારું હન્ડી એટલું બઉુ મસ્ત સારું છે એટલે કે. એટ લ જેે ખીચી એન કંપો છે. એની બધી વાંધકા છે અ આપડી એ સદ બતા અત્યારના જમાનામાં એ સારા જોવા મળતા હોય છે, અને જો તમને ઓગણીસો ની વાત ત્યારે તો એવું સાધન નતું હું કશું. એ ગાઢું હતું ગાઢું, જે બે બળદ હોય છે. અને જે એક ગાડું હોય છેને કે સાદી પાછામાં ગાડુ કહેવામાં આવે છે. એ ગાડું લઈને પછી આપણે જે જઈએ છીએ અને. પછ જે અલગ અલગ રીતે આપણને જે સુવિધાઓ મળવામાં આવે પછ ગાડા ની અંદર પણ એવી બેસવાની મજા આવતી હોય છે જેવી કે આપણને આ લેવી. ફચુનરમાંયા બેવાની મજા આવે એવી પણા મજા આવે. ની પહેલા મજા આવતી હતી, પણ હાલના જમાનામાં તો સાકળો છે. કચરો છે કચરો એમનો સકડો છે એ સકડો જે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા ડીઝલ ભરાવા આપતો એ ડીઝલ અલગ જ પ્રકાર ન એ ફળ આવતો હતો ડીઝલ. એ પછી આને એવરેજ આતો એટલે એક કરોડ રૂપિયા નો એવરેજ આતો ના એમ. એ હરેટની અંદર ઘણું બધું એવું જીવન એ ચલાવતા હોય પછ. હવે અલગ અલગ એવો ટેકનિકલ જમાનો છે કે જે વિમાન પણ જોવા મળે છે. એક વિમાન એવરું મોટું છે. એ હર કે ઉપર હેડી જ નયા એવડું એક વિમન છે પણ હ કારે બન કરી નાખ્યું છે હ, ત્યાં જણા જણા વિમા લાવેલા છે. જેમ કે ચકલા કો બાાર ના બ એવી રીતના જે, મોટું વિમન હતું એ ધ્યાન કરી દેવા માંગીલી હતી કે ઉપર જ્યાં ટ્રાફિક હોય એટલે કે જમ્પબં ના શકાય તેથી તેને થોડું એને એવડું મોટું હતું કે જે આગ ધરતી હોય ને ધરતી કમ થતો હોય ને. ધરતીપ એના લીધે ધતી થતો હોય છે જેમ કે દિવસ આપડે કે આવી જગ્યાએ તતી ગમતા તો પછી આપણને ખબર પડે કે અરે વિમાને જે પોપધ પોપ બગાડ્યું છે ને તે પૂડું. એના લીધે ધરતી ગમ થયો છે પછી જે તમને મુ વા
હા કે મારે મારે તમને એ કેવું છે જેથી કરીને મારે એવું તને એવું કેવું છે કે જેથી કરીને આપડણે ફરવા જઈએ તો બિલકુલ સારી મજા આવે જેમ કે આપડે. એવું મસ્ત મંદિર આવેલું છે ત્યાં રણુજા રણુજા આપડે જઈએ. સરણ ભાઈ હું તમને આજજુ વાત કરું, મારે ખરેખર આ વો હુકમ થઈ જયો તો આજ આ મારે એવી ઓફર આઈ જ હતી. કે હમેથી મને એવો મો ફોન કર્યો, કે હું તારી ટિકિટ બુકિંગ કરી જો છું, હ જોઠું ક્યાં હોય તો તમારી માતા ની છગર. તો આજ એવી ઓફર આઈ ગઈ હતી ના ના એવી ઓફર આઈ ગ હતી. પણ હ બાપા ન શિખર શું હુકમ ના છો. હજીી કોઈ મારો ઉમેળ ના પડ્યો. ની મને આખી ઓફર આ ત કે તમારે હું ટિકિટ બુક યુઝ હો રલવેને, હારી એસી વાળી. હા પૈસા મારે કો હલવાના નતા. જેમ કે અમારા છેતર માલિક એનો જ ફોન આવ્યો હતો કે અમે બધા પેરડી વાળા સ્ટાફ વાળા બધા જ તમે એ તવાલ આવો. અમે જો તવો તો ફોન ઉપાડ્યો ને એવો તો એવો શખર શું શું નહી પાસે મને બચાર આવ્યો, કોઈ વા નહી જો હું હાલ જાવ પ તો મને પછી જવા ન મળે મહિના દોઢ મહિના પછી, કે જેથી કરીને અમે બાઈક લઈને જવાનું હતું, બાઈક લઈને જ કીધું બાઈક લઈન નઈ જાય કે અ સરવણ ભાઈ બધા બાઈક લઈન. એલે બાઈક લઈને જવાની બિલકુલ મજા આવે. અને તાર તો ભાદરવા મહિના બેવો મસ્ત મી પડતો હશે. એવું મસ્ત ઠંડુ વાતાવરણ હશે. હછી શું હું તને વાત કરું, કે જેથી કરીને આપણે એ ડ્રાઈવિંગ કરી શકીએ એવ રાઈડિંગ કરી શકીએ પણ આપડે એવું, કે પરફોમન્સ સારું મળે. એવી રીતે સારી મસ્ત હોટલો આવતી હોય છે. પછી બધી વસ્તુ હેળતી જતી હોય છે. એમ આપણ જોવાનો નજારો આખો અલગ જ આવતો હોય છે, નજારો એવો પાખો અલગ આવતોું હોય છે કે આપણે જેમ કે, આપણે પાદર મહિનામાં જઈએ. જેમ કે બીજ આવતી હોય છે ભાદરો મહિનાની બીજ આવતી હોય છે. પાછ બીસમાં આગળ જ પંદર દાડામાં
હા ત્યારે આપે ત્યારે આપે જઈએ તો આપણને ઘણી બધી સારી મજાામતી હોય છે, જેમ કે સારો સારો એવો વરસાદ પડતો હોય છે, જેથી આપણને સારું એવું વાતાવરણ જોવા મળતું હોય છે એની પછી આપણે બાબાજી ના એવા દર્શન થતા હોય છે તો એવું આપણને સારું એવું સુકુન મળતો હોય છે. જેથી આપડ બાઈક લઈને જઈએ એટલે આપણને બધું આખું આખું જાણવા મળે કે આ રીતનું આવું છે ને તેવું છેને એવું બધું. એટલે કે આપણે જે અલગ અલગ રીતે જે બધું પૂરું પાડવામાં આવતું હોય છે જેથી તેનો ઉપયોગ પણ આપણે. આપણા જીવનની અંદર લેવું જોઈએ કે જેથી આપણે જે કરવા જઈએ તે આપણને કેવી મજા આવેને કેવી ના આવેને એવું બધું જાણવા મળતું હોય છે, એ પછી આપડે જે રાજસ્થ વિની અંદર જઈએ પછી જસલર જઈએ, અલગ અલગ આપડા વિસ્તારની અંદર કરવા જતા હોઈ જ છે. હેશ ત એની અંદર એટલું મોટું રણ આવેલું છે એટલું મોટું રણ આવે ત કે બાવળીયો પણ જોવા મળતો નથી, રાજસ્થાન ન એવું ભારત ન કે આ ભારતની અંદર મોટા માં મોટું રણ જ. આપડા રાજસ્થાન રોયલ્સ શું છે આ રાજસ્થાન રોયલ્સ એક ટીમ છે. આપણે ક્રિકેટની અંદર જે ઘણી બધી મજબૂત ટીમ છે તેની અંદર એક પંદર વર્ષનું છોકરું પણ રમવા આવે છે. તે એટલા છક્કા મારે છે લાંબા લાંબા એટલા છક્કા મારે છે કે તમને વાંચચું કરો. પણ આપડે તો હજી આપડે તો એક બી બાવી વાર નથી આપવાના તો ય આપણ ને એક બેટ પકડતા ના આવડ્યું. અને ઈરું છોકરોું મારા બેઠું હજી તો હજી કમાવાના માડ કરોડોપતિ થઈ ગય કરોડોમાં બેસાય, એટલું મારડું મજબૂત થઈ ગયું છે કે શું વાત કરું એ વાત રાજસ્થાન રોયલ્સની ટીમ ની અંદર રમે છે. જેમાં રાજસ્થાન રોયલ્સની અંદર ઘણી બધી એવા સારા પ્લેયરો આવેલા છે અને
હમ.
એવું પછુ એમની બેટિંગ લાાઈનઅપ પણ સારી છે અને એમાં જાડેજા પણ આવેલા હોય છે. એમાં અલગ અલગ પ્રકારના જે પ્લેયરો છે જે સારું સારું પફોર્મન્સ હોઈએ છ એ ફોમ ના લીધે જે અલગ અલગ રીતેને દર્શાવવામાંતા હોય છે ને ક્રિકેટને દર્શાવપ
પૂરી નથી થઈ પણ મોરાદો વસમાં વસાલો ન સારું કરી નાખે પણ મારે એવું ત મને કેવું કે જેમ કરીને કે આપડે બધા છે ને એક ખાઉકાળા ને ખાઈ ખાઈ ને એવું મરી જાવું કે મારે વધારે આવે મારે વધારે આવે. એમ ખાઈ ખાઈ ને મરી જ આવું છે પણ પરાતો તો સેજ ન આમનું ઓઝરો. ઉજરું તો એવું ભરાતું નથી કે તમાર હું તને શું વાત કર, કે જેમ કે આપણે આાવા બેહ્યો તો પછી જેમ કે એ ક સોશિયલ મીડિયા પ્રમાણે એક વિડિયો વાયરલ છો, કે ખાવાના નું સરપંચને તો ખાવતું તો ખાવાનું ખાવતું તો પણ એમાં ડમર ની રોડ ની સિમેન્ટ. ની બધું, મયેન્ટોરી. હેલ્થ મેન્ટલ હેલ્થ મેન્ટલ. પાવડર ને બધાએ બધું બધું એક ઓઝરી જોમ. એવું ઉજરી જો તો બધું ને કોરો કોરુંય મય એવું કાધું છે, એ મારે તો ઈ કેવું છે. કે એવું આ આ હાસી ખાતો હોય ને હાસી તો ઈ પણ ડૂસય રે. પણ હા સરપંચ તો એવું સાય સાઈ ને ઉતાર્યું છે તો પણ ઈ શુંડ દૂસાય, એવો દૂસણો નથી પણ એમ અલગ અલગ રીતે આનુપણ એનું શોષણ થઈ ગય છે, એવું શોષણ થઈ ગયું છે જેમ કે એમનું મળ દ્વારા બહાર કાઢવા જઈએ. તો પછી એમનું પૂરું શોષણ નથી થાતું, એવું શોષણ નથી થાતું એટલે કે એમાં એકલા, ગરડન ગરડ બાર આવે છે. બાર આવતું હોય છે પણ આ તો તમન હું શું વાત કરું. કેમ કરીને એ પછી ખાવાનું ખવરાય તો રોડ તો ના ખવરાય ખાવાનું ખવરાય. જેમ કે દાળ ભાત સે પણ રોટલા સે રોટલી સે ખિચડી સે ચટણી સે શાક સે પૂરીઓ સે ગોટા સે શીરો સે દાળ સે એમ- - અલગ અલગ ની જે ખાવા હોય તો એ ખોવરાય- - પણ આ તો સાળો એવો પમ્બર પમબો એવો- - ખાય છે કોમ તને શું વાત કરું એમ અલગ અલગ રીતે પણ- - ખાવાનું ખાઈ ગયું હશેને પછી મારે કંઈક- - એક ડોહો બાકી થ કે મારે ઠેલી ખોવરાઈ ગ છે- -
હા હા જે તમે એ જે- - ખાવાની વાત કરી જઈ સર એ પણ એવું એવું બધું આપડ ગામે દખાય ગયો છે આપણા મેદાન ના પણ પૈસા પાસ થયા છે પણ એ પૈસા ન કશું કરતો નથી મેદાન પણ એવું આખ- - આકડા ઉગેલા આકડા હવે થોડા થોડા કટાવાની તૈયારી કરી હતી. જેથી કરીને કોઈ ગ્રાઉડનો ખબ વિકાસ કરે પણ વિકાસમાં છુંકારે- - ઓ સર પંદડ- - ખાવાનું હોય તો કુક તો ખાવાનું ખાય પણ આંખ રોડ ખાઈ ગઈ તો મે એવી વાત કરી ને- - એ રીતના જેથી કરીને એ સરપ ને પણ હ શોષણ થવાનું. જરૂરી અમે એક વખત ગયા હતા સરપ ત્યાં શીખ- - કરવા મૂન વિષયાાલ ભઈ- - તે એટલો સારો એટલો પેલો અભણ કે એમ એને- - કશું ખબર ના પડે આવી ગયો આમ- - કા લઈને એમાં પણ આપણે- - જે જાણ જાણતા ના હોય એમની જરૂર આપડે નક સારું તમાર જેવ જે જાણકાર હોય તમારે સરપંની અંદર ફોર્મ ભરાવાનું છે ફોર્મ ભરાવી અને પછી તમારે જે આગળ સારો બોન નો વિકાસ કરવાનો તમારે પેલા ખાવાનું નહી. ના પેલા તમન બનાવે છે કે તમારે પેલા ખાઈ જ દેવાનુ.
હા.
પેલા આપતું ફવાનું એટલે પછી આપડે બધું સારું થતું હોય.
આપડું ભરીયએ તો બસ બીજા નું ભરીયે- -
હા એટલે એ વાત સાચી પણ બીજા સરપંચ તો બીજાને અહીંયા કપ ગમ નું કરવું પડે અને આપણેે સરપંચ બનીએ તો આપણે- - અલગ વાત છે આપડે તો ભરવું જ પડે. આપડે પેલ હમણું ગાડી બાાડી લાંબી પડે એધ- - એ આપડું પે ફરી નાખ તમે હો ને એટલે- - પછથી અલગ અલગ રીતે જે- - હમ હલકે ભરે બણવાનો તમારે મોરે મોરે લગાડીજો- - એ લ કે પછ આમને સામને કોઈ ગમેતી હોય આમને- - સા એટલે અમને સા ત ત એટલે તમે તાર- - અમલ ને બમલ ખાઈ ખાઈ નાખ્યા એટલે હ- - હ બો છ ગમ ન- - કોમ ના એવ- - કે વાત ત શું કરું એટલે પછી તમારે કેમ- - કેક કે થઈનેમણા કેક